પાચછો
હું મજામાં છું.
બસ મજામાં, શું કરો છો, શું ચાલે છે?
આજે હું એજ્યુકેશન ઉપર વિ હેલો.
હા બરોબર, હ આજ હા બોલો બોલો.
હું આજે ઈમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન વિશે વિચાર કરવા હા.
હા હા હા બોલો એજ્યુકેશન માટે શું વિચાર કરો છો, શું કરો છો હમણાં? હા.
શિક્ષણ માનવ જીવનમાં તે છે.
હા એ તો છે જ હવે આજકાલ એમ બી એજ્યુકેશનનું તો ખૂબ જ મહત્વ છે એમ. પહેલાના ટાઈમમાં આટલું બધું એજ્યુ નુ મહત્વ ની હતું હમણાં આજકાલ તો હવે એજ્યુકેશન શી હા બોલો બોલો.
હ શિક્ષણ દ્વારા વ્યક્તિ ધ્યાન, શિક્ષણ દ્વારા વ્યક્તિ વ્યક્તિ સંસ્કારો પણ પ્રાપ્ત કરે છે.
હા એ તો છે જ બરાબર કેવો તમે બોલો.
તુ ચીજે સીવનને યોગ કે દિશા, માર્ગદર્શન માણસને સાચા અને ખોટા વત કરે છે.
હમ્મ, એ તો છે જ બોલો. શિક્ષણ કેવી રીતે હવે આજકાલ તો હવે છોકરાઓને શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. હા ને પેલાના ટાઈમમાં છે ને પેહલાના ટાઈમમાં આટલું બધું શી ક્ષણને આપણે ઈમ્પોર્ટન્સ નથી આપતાં હતાં. હવે આજકાલ તો ઇમ્પ શિક્ષણ માં તો એટલું બધું ઇમ્પોર્ટ વ વધી ગયું છે. હલો
શિક્ષિત વ્યક્તિ સમાજ
હા
છે લોકો તેના વિચારોને
હા એ તો બરાબર છે હ એમ બી છે ને દેશના વિકાસ માટે મતલબ શિક્ષણ તો ખુબ જ જરૂરી છે જેમ હ જેમ કે હવે ડોક ડક્ટર છે, એન્જિનિયરિંગ છે, શિક્ષકો છે એ લોકો બધા હવે આજકલ હવે એટલું બધું એજ્યુકેશન વધી ગયું છે. . કે એ લોકો આટલા બધા મોટા થઈ ગયા છે ડોક્ટરો બને છે એ એન્જિનિયરો બનાવે છે આજકાલ છોકરાઓને પણ આપણે એજ્યુકેશન ખુબ વધારે થી વધારે જેટલું હોય તેટલું આપવું જોઈએ
હા સાચી વાત
મેં અસી
મનુષ્ય શિક્ષણ કરે છે તેથી તે
હા એ તો બરાબર છે આપણે શિક્ષણમાં આપણે ભણેલા હોય
રોજગાર બોલો બોલો તમે બોલો હેલો
હા એ તો છે જ હવે કેવી રીતે છે હવે જો આપણેે બધા અમે આપણેે શિક્ષણ આપેલુ હોય ભણેલા હોય તો ક અ મતલબ જેને કઈ બી લોકો કરી શકી છે મતલબ પોતાનો ખર્ચો પણ કાઢી શકે કે છે અ ગમે તે કામ કરી શકે છે નોકરી કરી શકે છે હવે ગરીબ ગરીબ વર્ગના છોકરાઓ જોઈ લો કેવી રીતે હવે લોકો અ કામ મજદુરી કરે છે કારણ કે એ લોકોને આટલો મતલબ એ લોકો ના ટાઈમમાં એ લોકોને અ ગરીબ લોકો ને શી શિક્ષણ મેળવવા માટે એ લોકો બસે પૂરતું એ પણ નથી હોતું કે એ લોકો એ લોકોને ભણાવી શકે છે તો એટલે આજકાલ છે ને હવે એજ પૈસા નું ખુબ જ મહત્વ છે કે આપણે જેટલું હોય તેટલું આપણા છોક છોકરાઓને કે એજ્યુકેશનમાં ભણાવવું જોઈએ હવે તો છે ને સ્ત્રીઓ પણ છે લેડીઝો પણ છે ને હવે આ પણ એટલું બધું હા શિક્ષણ ન ખુબ જ વધારે મહત્વ છે હવે છે ને સ્ત્રી પણ છે ને કેવી રીતે આપણે પોતાનું કામ પણ અ કરી શકે છે ઘર બેઠ આ હોમ હોમમાં વર્ક પણ કરી શકે છે અ ઓનલાઈનમાં પણ શ ઓનલાઈન ક્લાસીસમાં પણ પણ આ શિક્ષણ નું અ કેટલું કોરોનામાં તો બધા ઓનલાઈનમાં જ શિક્ષણો શિક્ષક અને વિદ્યાર્થીઓ અ મતલબ ઓનલાઈનમાં ભણતા હતા એજ્યુકેશન નું તો છે ને અ મતલબ વધારે
નથી
હા
વધારે આગળ
સ્ત્રી કેવી રીતે આવે છે ને પોતાનું જ પરિવાર નું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે હવે છે ને એક પુરુષ હોય તો એ લોકો ભણેલા હોય તો આખા પરિવારને સંભાળી શકે છે. ને છોકરાઓ પણ હવે આજકાલ હવે ભણી ભણી ને કેટલા બધા બ્રોડ જાય છે બહારની દુનિયામાં જાય છે. હવે આજકાલ કેટલું બધું વધી ગયું છે શિક્ષણનું મહત્વ તો એટલે છે ને દેશના વિકાસ માટે પણ હવે છે ને એજ્યુકેશન ખુબ જરૂરી છે. હા એ તો છે જ
આ શિક્ષણ વ્યક્તિ ના વ્યક્તિ
હા હા
ત્વ ને પણ સાણસ સરસ માણસ પર બ નાવે
હા એ તો છે જ હવે આજકાલના ડિજિટલ યુગમાં જોઈ લેવો ની હવે શિક્ષણનું કેટલું મહત્વ બદલાઈ ગયું છે હવે ઓનલાઈનમાં સ્માર્ટ ક્લાસરૂમ બની ગયા છે ડિજીટલ સાધનો કેટલા બધા આવી ગયા છે. એના દ્વારા આસાનીથી બધા વિદ્યાર્થીઓ છે ને અ કેટલું બધું જ્ઞાન મેળવી શકે છે. મતલબ વિદ્યાર્થીઓ ગમે તે ખૂણામાં પણ બેસેલા હોય ને તો પણ છે ને એ લોકો ઓનલાઈન દ્વારા છે ને કયા ભી ખૂણામાં બેસેલા હોય તો એ લોકો નવી નવી માહિતીઓ કે જ્ઞાન મેળવી શકે છે.
તો વિદ્યાર્થી જીવનમાં પણ શિક્ષણનું ખબ મહત્વ છે આમ વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યો પૂરા કરી શકે છે ભવિષ્યમાં સફળ બની શકે છે. તો એ લોકોને પછી એ લોકોને શિક્ષણ કેવી રીતે છે સમય હા હ
પણ કરે
એ તો છે જ હવે ને હવે છેલ્લે લાસ્ટમાં એવું કહી શકાય કે મતલબ શિક્ષણ એ છે ને જીવનનું અમૂલ્ય ધન છે. જે વ્યક્તિ સમાજને દેશના વિકાસનો મતલબ આમ અ અ ખુબ જ મહત્વપૂર્ણ છે. આ હવે આપડે ભણેલા ની હોય આપણું શિક્ષણ ની હોય આપડે ભણેલું ની હોય તો આપણું જીવન અંધકારમય છે આપડે કઈ જ કરી નથી શક તા આપણે શિક્ષણ ન નહી પ્રાપ્ત કર્યું હોય તો. તેથી દરેક વ્યક્તિએ છે ને શિક્ષણ મેળવવાનો પ્રયત્ન પૂરે પૂરો કરવા જોઈએ આમ સાચા અર્થમાં શિક્ષણ જ એક એવું સાધન છે કે મતલબ
ફર્જો વિ
હા બરાબર
જે શિક્ષણ પ્રાપ્ત કરે છે એ કેટલા મોટા ડોક્ટરો બને છે એન્જિનિયરો બને છે તો
હા સાચી વાત છે તે સમાજમાં સમાનતા અને એકતા ભેદભાવ ઘટાડવામાં મદદ પણ
એ તો છે બરાબર કેવો તમે
હા શિક્ષણ દ્વારા નવી ટેકનોલોજી અને
એ તો છે બોરો
બોલો બોલો
એમ બી દેશના વિકાસ માટે શિક્ષણ અત્યંત જરૂરી છે. હવે આજકાલ હવે શિક્ષણ બધા ભણે છે. જે એજ્યુકેશન તો એ લોકો પોતાના વ્યક્તિત્વમાં કેટલી બધી મહત્વની ભૂમિકાઓ ભજવે છે. એ લોકોનુ આત્મવિશ્વાસ વધે છે. એ જે મતલબ હમના આજકા હવે એજ્યુકેશન ખુબ જ જરૂરી થઈ ગયું છે. આપડે આપડા છોકરાઓને પણ અ કેટલા બધા સ્કીલ શીખવાડીએ છીએ હમણાં આજકાલ કેટલા બધા નવા નવા અ કોર્સેસ આવી ગયેલા છે. કોડિંગ ના એ આઈ કોર્સ છે, ડિજિટલ માર્કેટિંગ છે. તો આપડે મતલબ જેમ જેમ એ લોકો આગળ આગળ શિક્ષણમાં વધે છે. તેમ તેમ આપડે એમને સાથ આપીએ છીએ આપણા માતા પિતા એને સાથ આપીએ છીએ. કે આપડે મતલબ આપડા છોકરાઓને ખુબ જ સારો આપણે એને શિક્ષણ આપીએ
દરેક વ્યક્તિ ને કઈક નવું શીખ
હા એ તો બરાબર છે હા બોલો બોલો એ તો છે જ કઈ ને કઈ કઈ ને કઈ છે ને દરેક વ્યક્તિ એ શીખવું જ જોઈએ કઈ ને કઈ
હા તે નૈતિક મૂલ્ય શેસ વિકસવામાં મદદ પણ કરે છે.
હા એ તો છે બરાબર કયો તમે એટલે આજકાલ હવે ખુબ જ મહત્વનું છે ભણવા માટે તો શી ક્ષણ ખુબ જ જરૂરી છે.
હા અ શિકષ્ વૈજ્ઞાનિક વિ વિકાસ
એ તો છે જ એટલે તો હવે શિક્ષણ છે ને માણસ ને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય છે. તેઓ સમાજમાં માન સમાન એવી રીતે જીવવા માટે ખૂબ જ પ્રેરિત કરે છે.
સફળતા માટે શિક્ષણ બહુ જરૂરી
હા બરાબર એ તો છે જ તો આજ કલ હાલો હલો હા બોલો બોલો હવે જોવો ને હવે આ કેટલા બધા હા હા બોલો ગરીબ જો ની ગરીબ લોકોને તો પોતાના છોકરાઓને કેટલું બધું તકલીફ પડે છે કે લોકો પૂરેપૂરું શિક્ષણ પણ નથી આપી શકતા છે. તો એ લોકો એ કેટલી તક લીફ ઉપાડવા પડે છે હલો
વાત છે.
હા એટલે આજકાલ હવે શિક્ષણ ખુબ જ મહત્વ બની ગયું છે.
વાત કરી
હા ચાલો
જય શ્રી કૃષ્ણ